હાલો, હાલો.
હા, કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ, જો મજામાં ગરમી કેવી છે આજકાલ તો ભયંકર ગરમી.
અરે ગરમીની તો તમે વાત ના કરો. કોઈ આ બધું છે ને કેટલા વર્ષોથી ધીમે ધીમે કરતા હવે તો ફોરેન કન્ટ્રીમાં ગરમી ચાલુ થઈ ગઈ તમને ખબર છે આપડે તો ચાલો એનાથી ટેવાયલા છીએ. આ વખતે યો યુરોપમાં ફોર્ટી ટુ ફોર્ટી ફાઇ ગરમી હતી.
હા, અને ત્યાં પાછું એવું છે કે, આપણે ટેવાયેલા છીએ વર્ષોથી ભારતમાં તો આટલું, ટેમ્પરેચર રે જ છે. પણ ત્યાંના લોકો તો એવું કે છે કે ત્યાં જો પાંત્રીસ, છત્રીસ ડિગ્રી એ ટેમ્પરેચર થઈ જાય ને તો એ લોકો સહન નથી કરી શકતા.
સાચી વાત છે. બહુ અઘરું છે એ લોકો માટે કારણ કે, ત્યાં ઠંડી બી એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર હોય છે ને હવે તો ગરમી બી આટલી ચાલુ થઈ ગઈ એટલે એ લોકોને એની સ્કીિન માટે જે બહુ ડેન્જર છે. આટલી ઠંડીમાંથી ઓલરેડી આટલી ગરમી સ્ટાર્ટ થઈ જાય આ બધું આપણા માનવ માટે માટે જ આ નુકસાનકારક છે. એના માટે જવાબદાર અયારે આપડે પોતે જ છીએ નથી તમને એવું લાગતું?
હા, એકદમ સાચી વાત છે અને ત્યાંના લોકો ના તો બિચારાના ફોટા જોઈએ ને તો આપણને એવું થાય આ લોકોની કેવી હાલત થઈ ગઈ છે. આમ એકદમ પેલું બીચ ગળ બેસી ગયા હોય, ને કા પછી ગમે ત્યાં પેલા ઠંડા પાણીના ફૂવારા રસ્તામાં ચાલુ કરી દીધા હોય ને એ લોકા એવી રીતે સ્વિમિંગ પુલમાં નાતા હોય ને કારણ કે એ લોકોથી ગરમી સહન જ નથી થતી. પેલા આપણને એવું લાગતું હતું કે, આ લોકો ભારતમાં આવે તો આ લોકોને શું દશા થાય. પણ હવે તો એ લોકોના પોતાના દેશોમાં જ આવી ગરમી થઈ ગઈ છે તો બીજ ચારા શું કરે?
હવે એ લોકો પાસે કઈક ઓપ્શન આપડે તો ચલો એમ થાય આપણા માટે તો શું શું છે. આપડે તો ત્રણ ત્રણેય સિઝન લાઇન સર આવે છે કે પેલા- ઉનાળો, શિયાળો ચોમાસું. ત્યાં તો એ લોકો માટે એવું કઈ ઓપ્શન જ નથી ઠંડી તો સળંગ ઠંડી અને ગરમી પડે તો એક મહિનો આવી. એ લોકો માટે બહુ અઘરું થઈ ગયું છે. હવે મને લાગે છે ધીમે ધીમે આપણા ઈન્ડિયામાં પણ આજ આઈ જવાનું છે કે ગમે ત્યારે વરસાદ આઈ જાય. ગમે ત્યારે વરસાદ જ તોરેે ઠંડી પડે ના પડે ગરમી લંબાય. આ બધું હવે છે ને બહુ કોમન થઈ જવાનું છે મને તો એવું લાગે છે.
હા, એવું જ થાય છે ને જોઓ ને તમે ગમે ત્યારે શિયાળામાં એવું કે, કે માવઠાની આગાહી કરી દે કે ગમે ત્યારે વરસાદ થઈ જાય. કે આ ગરમીની શરૂઆત થાય ત્યાંય પાછું માવઠું આઈ જાય. એટલે પાછું દર વખતે શું શું થાય કે એવા ટાઈમે ખોટો વરસાદ આઈ જાય ને કે જે કેરીઓનો પાક હોય સારો એને નુકસાન થઈ જાય. પછી ક્યા વખતે તો બધી કેરી ના મોર ખરી ગયા અને આ વખતે કેરીનો પાક ઓછો થઈ ગયો પછી કેરીઓ મોંઘી થઈ જાય અને એટલા પૈસા આપ્યા પછી આપણને પાછી ખાવામાં તો મજા ના જ આવે કારણ કે એની ક્વોલિટી એવી ખરાબ થઈ ગઈ હોય
સાચી વાત છે મને તો એમ થાય છે કે ખેડૂતો માટે કેટલું અઘરું થઈ જશે તમને ખબર છે કે આપડણે તો ખેડૂત પ્રધાન દેશ છીએ ઇન્ડિયા અને દરેક ઋતુ વાઈઝ આપડા પાક લેવાતા હોય છે કે ચલો ભાઈ શિયાળો આવ્યો તો આપણે જીરું લઈએ કપાસ થાય ઉનાળામાં પણ હવે શું થઈ ગયું છે કે આ બધી ઋતુની ની અસર પાક ઉપર થાય છે એટલે એમનો ઉભો ઉભો પાક જો ભર ઉનાળા માં એ પાકને ગરમી ની જરૂર હો ત્યારે વરસાદ આવે બરાબર એટલે એ બધો પાક ઉભો ઉભો એમનો નાશ થઈ જાય છે. એટલે ખેડૂતને પણ આ બહુ અઘરું થઈ ગયું છે કે આવી ઋતુમાં કઈ રીતે પાક લેવા. લોકો કેટલું વિચારી બધું ખેડે, નાખે પણ ઋતુ જમને સાથ ના આપેલ આખુ ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે કે ગરમીમાં ઠંડી ઠંડીમાં વરસાદ એટલે આપણા બધા પાકને બી નુકસાન થાય છે ને ખેડૂતો માટે તો બહુ અઘરું થઈ ગયું છે આપડા ઈન્ડિયામાં.
હા એ તમારી વાત એકદમ સાચી છે અને આ વર્ષની જ વાત જુઓ ને આ વર્ષે એવું નથી તા કે પેલી અલનીનોની અસર છે અને એમાં ખાસ કરીને ભારતમાં તો વધારે અસર તો એમ કરતા કરતા અત્યારે તમે ગુજરાતની આપડી હાલત જુઓ તો આ જુલાઈ મહિનાનુંનુ એક વેગ પત્વ આવું તોય હજી અહીિયાયા અમદાવાદમાં એમાં તમે ઘણા સિટીમાં એવી રીતે જુઓ તો વરસાદ ના તો ઠેકાણા નથી
હ
દર વખતે નહી નહી તો જૂનમાં આપડે વરસાદ તો ચાલુ થઇ જાય પછી જુલાઈ ઓગસ્ટ સુધી સારો એવો વરસાદ રહેતો હોય પણ આ વખતે તો એમાંય કેટલું મોડું થઈ ગયું છે
સાચી વાત છે વરસાદ વગર તો કેમ આપડે શું ધરતી માતા જે આટલા ગરમીમાં તપેલી હોય એને પણ વરસાદ નની પણ તમને નથી લાગતું કે આના માટે જવાબદાર આપણેે પોતે જ છીએ તમે જ જોવ આપણે કઈ બી કોઈ બી જગ્યાએ આપડે ખુલ્લું રાખ્યું છે જ્યાં દેખાય ત્યાં ઊંચી ઊંચી ઈમારતો ખાડ કાપી નાખીએ છેીએ આપડણે બધે આપડે બ્લોક્સ નાખી દીધા છે કોઈ જગ્યા જ આપણે કુદરતી રાખી જ નથી જે બી જગ્યા દેખાય ત્યાં ઊંચી ઊંચી ઇમારત તો પછી જે વરસાદનુંનુ પાણી જે ધરતીમાં સોષાય છે ને આપણને ઠડક આપે છે એ વસ્તુ થવાની જ નથી કારણ કે પૃથ્વી પોતાનું પાણી શોષી જ નથી શકતી આપે બધે બ્લોક નાખી દીધા છે ઊંચી ઊંચી ઇમારત કરી નાખી છે તે વસ્તુ કેમ થાય
હા એ તો મારી વાત સાચી કારણ કે હવે આ શહેરોમાં તો જ્યાં જુઓ ને ત્યાં પેલું છે ને લોકો કે કોંક્રીટ ના જંગલો જ થઈ ગયા છે તો એ ધીમે ધીમે જે શહેરોનો વિસ્તાર છે એ વધતો જ જાય છે અને જે નજીક ના ગામડાઓ છે જે મો મોટા મોટા શહેરોની બાજુમાં હોય હવે એ ગામડાઓ ધીમે ધીમે શહેરોમાં આવવા માંડ્યા છે અને એટલું બધું વિસ્તરતું જાય છે કે મોટા મોટા મોલ બનેને બિલ્ડીિંગ બનેને રસ્તા એના લીધે એટલા બધા ઝડપાનને નુકાન નુકસાન થાય છે કેટલા બધા ઝાડ પરને એ લોકો કાપી નાખે છે તો જો લીલોતરી જ નહીં રે ગ્રીનરી જ નહીં રે તો પછી વરસાદ ને જે કુદરત ને છે જે નુકસાન થવાનું છે એ તો થવાનો જ છે અને સામે એવું પણ નહી કે ચલો ઝાડ કાપ આપી નાખ્યા તો પછી, સામે થોડાક નવા ઝાડ તમે વાવો એનું, જતન કરો એને પાણી પીવડાવો એવું બધું એ કોઈ નથી, કરતુ તો પછી આટલા બધા, જે ઝાડ કપાય છે. એની સામે કઈક, તો આપડે કુદરત નું ધ્યાન તો રાખવું પડે ને
સાચી વાત તમે જોુવ, અત્યારે જંગલો નો કેટલો નાશ થાય છે, કોઈ નવો ફ્લેટ બને નવી, બિલ્ડિંગ નવા મોલ એ લોકો શું કરે પહેલા જે બધા જ જગલો જે, એમાં ઝાડ હોય, ત્યાં મેદાનમાં બધા સાફ કરી નાખે કે છે. પ્લસ, લોકો કઈ પાણીની એવી વ્યવસ્થા નથી. કરતા કે આ ભૂગર્ભ જળમા પાણી સચવાય એનો રિયુઝ, થાય. કોઈ, જાતની સિસ્ટમ આપણી પાસે નથી એટલે એ બધું કુદરતી પાણી, આપણે ને યુઝ નથી કરી શકતા એટલે બધું પૃથ્વીમાં એનો સંગ્રહ નથી થતો પ્લસ આપ તમને ખબર છે કે પોપ્યુલેશન પ્લસ પોલ્યુશન બંને એટલું આપણું વધતું જાય છે પાણીની તો જ છત આપણને રહેેવા જો એક એક બી સિઝનમાં વરસાદ નહીં થાય તો આપણા બધા ટાંકા ખાલી થઈ જવાના છે અને દરેક જણને ટેન્કર ધધડ ચાલુ જ થઈ જશે કારણ કે આપણી પાસે એની કોઈ વ્યવસ્ તા જ નથી, કે આપડણે કુદરતી જળને સંગ્રહ કરીએ, એનો યુઝ કરીએ એવી કોઈ, વ્યવસ્થા આપણી પાસે છે જ નહી. પ્લસ આપડ ઉપયોગ બહુ જ તમે જોજો આપડા ક આમ, વાળા બીવન ઘરમાં આવશે ને તો નળ એક મિનિટે, બંધ નહી, કરે એ ખુલ્લા, ચાલુ ન રાખીને જ પોતાનું બધુ કામ કરશે, આપણે જરીકે, એનો સાચવીને ઉપયોગ બી નથી, કરતા અને એને યુઝ કરવાનુ, કઈ આપણી પાસે સાધન પણ નથી. એ, બહુ ગંભીર વિષય છે.
હા, એ તમારી વાત એકદમ સાચી છે, એટલે હમણાં હું થોડા દિવસ પેલા એ રીતે છાપામાને વાંચતી હતી, કે ઘણી સોસાયટીઓ પેલું રેઇન વોટર હાર્વેસ્ટિંગ અ શરૂ કર્યું છે. કે જે પણ વરસાદનું પાણી હોય, એના માટે જમીનની અંદર મોટું ટાંકીને એવી રીતે બનાવે, અને જે પણ વરસાદનુંું પાણી આવે એ ના અગાસી ઉપર, કે જે પણ પાણી જે બધું વહેતું પાણી હોય, એ લોકો એ પાણીનો સંગ્રહ જમીનમા, કરે તો એનાથી શું ફાયદો થાય કે એ પાણી એ લોકો ઉપયોગમા પણ લઈ, શકે અને એનાથી જે જમીનમાં જે પાણીનુંું સ્તર છે. એ પણ સુધરે છે, અને એ પણ થોડું ઊંચું આવે છે. અને બીજુ, તમે જોશો ને તો આજકાલ જે પણ નવી સોસાયટી બને ને એ લોકો પોતાનો, બોર તો નાખી દેતા હોય છે. અને જમીન માંથી એટલું પાણી ખેંચી લેવામાં આવે છે, ને કે ધીમે કે ધીમે ધીમે પાણી, ન સ્તર એકદમ ઓછું થઈ જાય છે. તો આ જે પ્રયોગ છે, રેઈન વોટર હાર્વેસ્ટિંગનો એ મને લાગે છે, કે દરેક દ સોસાયટી વાળા, એ આનો ઉપયોગ કરવો જ જોઈએ
સાચી વાત છે, એનો ઉપયોગ ધીમે ધીમે હવે મને લાગે છે, કે જેમ જેમ આપને ની અસર વતા, ને એમ દરેક પોતાના એ વસ્તુ યુઝ કરશે પ્લસ તમે જુવ કે આજે દરેક ઘરમાં આરો સિસ્ટમ છે, એનું જે વેસ્ટેજ પાણી, કેટલું વેસ્ટ જાય તમને ખબર છે, આપડણે એક ડોલ આરો નું પાણી કરીએ ને સામે ચાર ડોલ આપડે વે જવા દઈએ છે. જેને પાણી નથી, મળતું ને એમને તમે પૂછો ગામડામાં તમે જુઓ કેટલા દૂર, દૂર સુધી એ લોકો એક ડોલ પાણી ભરવા માટે જતા હોય છે, જયારે આપણે શહેર વાળા આરો ના એક ડોલ સામે ચાર ડોલ તો આપણેે વેસ કરીએ છીએ. એટલે એ બધી અસર ધીમે, ધીમે, ધીમે. વર્તાવાની છે, જયારે પાણી હું તો એમ. છું, જ્યાં એ લોકો પાણી ન આ રીતે આપણે લાઈટની જેમ મીટર લાવવાનું કે ને એ સિસ્ટમ ઘણી ઉપયોગી છે. જો એમ થશેને તો લોકો એનો સાચવીને વાપરીને ઉપયોગ પાણીનો કરશે. જો મીટર દરેક માં લગાવી દેવામાં આવશે ને તો એનો ઘણો સારો ઉપયોગ થાય એવું મને લાગે છે, તમને શું લાગે છે.
ના એ સાચી વાત છે, કારણ કે ઘણા શહેરોમાં અમે વાંચ. કે જેમ આવી રીતે લાઈટ બિલ આવે છે, ને એમ પાણી નું બિલ. પણ આવતું હોય છે, તો એનાથી, એ લોકોને શું થાય. કે ખબર પડે કે આપણે પાણીનો બગાડ ના કરીએ કે ખોટી રીતે એને વાપરીએ નહી
તમે જેમ કીધું કે આરોનું પાણી પછી જે વેસ્ટ પાણી નીકળે છે, એ તો સાવ બધાને ગટર જતું હોય છે, પણ સામે જો વોટર બિલ આવે તો એજ પાણીનો એ લોકો બીજી, રીતે ઉપયોગ કરશે કે પછી ઝાડ પાન ને પાણીના કે વાસણ ધોવામાં કે કપ ધોવામાં કેવી રીતે એનો ઉપયોગ કરે. તો પણ એવી રીતે જો ઉપયોગીનો થાય તો ઘણો ફેર પડી શકે.
સાચી વાત છે. તો મને એમ જ થાય છે, કે આપણે દરેક આપણા બધાની ફરજ આવે છે, કે કમસે કમ. આપ આપણા ફ્લેટમાં આપણા ટેરેસમાં આપણા કુંડામાં નહી નહીં તો બે બે થી ત્રણ હાર જો બધા અત્યારે વાવીશું ને તો, આપડી આવનારી પેઢીને એનો લાભ મળશે. જો આપડે અત્યારે જેના માટે કાઈ પ્રોવિઝન. નહીં કરીએ તો આપડા બાળકો માટે બહ અઘરું થઈ જવાનું છે. કારણ કે અત્યારે આ દશા છે, તો તમે વિચારો દસ વર્ષ પછી આપડી શું હાલત હશે. દશે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને આજે ઘણું બધું જાણવા મળ્યું પર્યાવરણ પર્યાવરણ વિશે ને આબોહવા વિશે આપણે શું એનું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે પણ તો આવી જ રીતે ફોન કરતા રેજો. અને આવી સારી સારી માહિતી શેર કરજો.
હા તમારી જોડે થી મને ઘણું જાણવા મળ્યું નવીન. કોઈ સિસ્ટમ‌ આવી છે, પણ આ બધું મને એમ થાય છે, ખાલી વાતો ના રે તા એનું. એ સાચી પ્રયોગમાં એનો પ્રયોગમાં યુઝ થવો જોઈએ, તો જ વાત ન કંઈ મતલબ રહેેશે. હું ને તમે પણ આપડે બી એક કહીએ કે આ ચોમાસામાં આપડે આપણા પેટમાં ઘરે વૃક્ષારોપણ કરશું, અને આપડી પૃથ્વીને બચાવીશું.
ચોક્કસ ચોક્કસ ચાલો અત્યારે.
ચાલો આવજો.